હલો
જય શ્રી કૃષ્ણ કેમ છો?
હલો
હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો? મારી અવાજ આવે છે?
જય શ્રી કૃષ્ણ હા હા આવે છે.
હા કેમ છો બસ મજામાં તમે કેમ છો?
બસ હું પણ મજામાં.
તો આજે આપ આપણે છે ને ટોપિક રાખીએ તહેવારો વિશે વાત કરવાનો. શું કેવું છે તમારે?
હા બરાબર છે જણાવો તમે શું જણાવો છો તહેવારો વિશે?
તો મને લાગે છે કે ભારતમાં તહેવારોની વાત શરૂ કરીએ. તો વાત જ ના પૂરી થાય આપણી તો.
જી
તમારો સૌથી મનપસંદ તહેવાર કયો છે?
મારો એમ સૌ નાનપણથી એક તહેવાર સૌથી ખાસ રહેતો ઉત્તરાયણ. જે ગુજરાતમાં બહુ જ ધામધૂમથી ઉજવાય છે. પણ હાલની સ્થિતિ પ્રમાણે દર વર્ષે ઉત્તરાયણ નું એટલું મહત્વ રહેતું નથી. એટલે મારી પણ હવે શું એજ વધી ગઈ એટલે હું પણ હવે ધીમે ધીમે ઇન્ટરેસ્ટ ઘટાડું છું. બાકી આના સિવાય ભારતમાં ઘણા એવા તહેવારો છે. જેનું બહુ મહત્વ છે અને લોકો ધામધુમથી ઉજવે છે ગુજરાત માં સૌથી વધારે આનંદથી પ્રેમથી કોઈ તહેવાર ઉજવાતો હોય તો તે છે નવરાત્રિ.
આ તમે એકદમ મારા મનની વાત કીધી નવરાત્રીમાં હરો તો એકદમ આમ લોક લો પ્રિય તહેવાર કહેવાય ને એ ખાસ કરીને આમ ગુજરાતમાં નવરાત્રિનો જે માહોલ હોય છે ને એ કંઈક અલગ જ હોય રા રાત્રે ગરબા રમવું, મિત્રો સાથે મળવું. પરંપરાગત કપડાં પહેરવાના અને પછી મને એ બધું બહુ જ ગમે હા.
એ તો રંગરૂપ જ આખા અલગ હોય છે નવરાત્રી ના દિવસોમાં અહિયાં
હમ તમે જાઓ દર વર્ષે ગરબા રમવા કે નહી?
જી અમારે તો દર વર્ષે શું સમાજવાડીમાં હોય છે.
અચ્છા
હમ અમારા જાતિના બધા લોકો ભેગા થાય છે. માતાજીની આરતી કરીને પછી ધામધૂમ થી ગરબા રમીએે છીએ.
શું વાત છે પહેલાં હું બી લગભગ આમ દર દરરોજ નવરાત્રિમાં ગરબા કરવા જતી પણ હવે શું કે આપણે નોકરી કરતા હોઈએ એટલે કામને કારણે આમ નવે નવ દિવસ જવું બિલકુલ શક્ય જ નથી થતું. પણ તોય હું ટ્રાય કરું આમ કે બે થી ત્રણ દિવસ તો એટલીસ્ટ ચોક્કસ જવું કારણ કે પછી સવાર ઉઠીને આપણે ઓફિસ જવાનું ને આ બધું હોય. અને ગરબા એકવાર ગાવા જઈએ રમવા જઈએ આપણે એટલે સવાર ચાર વાગ્યા હુધી ત્રણ વાગ્યા હુધી તો ઘરે આવવાની ઈચ્છા જ ના થાય.
જી એ તો છે અત્યારનો ટ્રેન આખો બદલાઈ ગયો છે. આ ત્રણ ચાર વાગ્યાનો જે માહોલ છે તે ત્યાંની યંગ જનરેશન એટલો ટાઈમ ખેંચે છે બાકી રૂટન પ્રમાણે બાર વાગ્યા સુધી એમ જનરલી બધા આઠ નવ ની આજુબાજુ ચાલુ કરતા પહેલાના ટાઈમમાં ને બાર વાગે બધું સમાપન કરી દેતા પણ અત્યારે. સ્ટ્રીટ લાઈન પ્રમાણે બધા બાર વાગે બંધ કરે છે બાકી અમુક તો એક બે વાગ્યા સુધી ખેંચે
હું હું હું હું ના એટલે પેલા તો મને આમ ગરબા કરવા જવું જ બહુ ગમતું હતું પણ હવે તો શું કે ઉંમર આપણી થઈ હોય એટલે આપણે ગરબા તો હંમેશા એટલા મોડા સુધી ના કરી શકીએ પણ આ તો શું જ્યાં સુધી થાક ના લાગે અગિયાર બાર વાગ્યા થી ત્યાં સુધી ગરબા કરુ. અમાર અમુક જગ્યાએ થાય મોડા સુધી આમ બે કે ત્રણ વાગ્યા સુધી અને છેલ્લા ત્રણ ચાર દિવસોમાં તો સવારમાં લોકો પાંચ પાંચ વાગ્યા સુધી કરે પૂરું પૂરું પોલીસ પ્રોટેક્શન આપે આપ્યું હોય એ જગ્યાએ બધું આમ જે લોકો રાખે ને ગરબાનું ફંક્શન જ્યાં આગાડી વાડીમાં કે પછી આમ જે મસ્ત હોલ કે કોઈ એવી જગ્યાએ કે પછી કોઈ ખુલ્લા મેદાનમાં તો એ લોકો એ પ્રમાણેની સેફ ટી બી રાખતા હોય એમ એટલે એની તો કોઈ ટેન્શન નહિ હોતી. પણ હવે શું કે આપણી ઉંમરના હિસાબે એમ કે હવે જ્યાં સુધી ગરબા રમાય ત્યાં સુધી રમીએ બાકી ઘરના છોકરાઓ અને છોકરીઓ બધા રમતા હોય એટલે બસ જોવાનું ગમે હવે તો એમ આમ. મને ગરબા પહેલાં બહુ સારી રીતે આવડતા પણ હવે ધીરે ધીરે એજના હિસાબે આમ અમુક સ્ટેપ બહુ આ લોકો અત્યારે નવા જેન્ઝીજ છે કે જે લેટ ટે જનરેશન છે એટલા સરસ ગરબા કરતા હોય ને એટલા સ્પીડમાં એવી એક્શનો કરતા તા હોય ને કે હવે તો કન્ફ્યુઝ થઈ જવાય એમ
હા એ બધા ડોઢિયા રીત દોઢિયામાં બધા પોત પોતાના સ્ટેપ ક્રિએટ કરીને હવે ક્લાસીસ ચાલુ કરે છે.
હવે તો લોકો દોડય્યું ને હિન્ચ હા દોળિયું હિંજ ત્રણ તાળી બે તાળી બધાનું એવું મિક્સ કરી દીધું છે. અને આમ અમુક વાર હું તો ઇન્સ્ટાગ્રામ પર બી લોકોના સ્ટેપ જોતી હોઉ તો મને એમ થાય બાપા લોકો કેટલું જલ્દી જલ્દી ને કેવા હાથ ને કેવા પગ ફેરવે છે ને આજકાલ તો કોમ્પિટિશન બી બધી જગ્યાએ તો એવું થઈ ગયું છે ને કે જ્યાં બી ગરબા થતા હોય ત્યાં આગાડી પાંચ સાત લેડીઝ કે જેન્ટ્સ ઊભા હોય ને એ લોકો નંબર બી આપતા હોય એટલે એ લોકો પોતપોતાના જાત જાતના દર વર્ષે નવા નવા સ્ટેપ ક્રિએટ જ કરતા હોય એ લોકો
એ બી વસ્તુ હમણાં ચાલે છે હરીફાઈઓ કરાવે છે લોકો
હમ.
પણ એકચુઅલી તો નવરાત્રી એટલે આપણે માતાજી ના ભાવમાં કે જે. ગણો એક માતાજી માટે આનંદ માટે આપણે ગરબા કરતા હોઈએ છીએ. મારો પર્સનલ અનુભવ છે આખા દિવસમાં ગમે તેટલું કામ કર્યું હોય ગમે એટલે થાકી ગયો હોય પણ ગરબા રમો ને એ મારો થાક બધો ગાયબ કર દે. ગરબા રમીને પાંચ મિનિટ થાય.
તુમ. અ પહેલા મારે પણ એવું જ હતું કે હું છે ને મતલબ લગભગ અ ક્લાસ આઠમાં ભણતી હતી ને ત્યારથી મારો મારી આદત કે નવરાત્ર ત્રી ના નવે નવ દિવસ. ઉપવાસ કરવાના ફરાળી ખાઈને રહેવાનું ખાલી તો પણ આમ પહેલાં તો હું જતી ને ગરબા કરવા તો આમ એટલી એનર્જીને આપણે એકદમ યુથ હોઈએ એટલે કેવું કે પેલું એક્સાાઈટમેન્ટ બી બહુ જ હોય ને આપણને મજા બી એટલી આવે ને આપણા ફ્રેન્ડ સર્કલ કલ હોય ને એવા બધા એટલે આમ મજા આવી જતી ગરબા રમવાની અને તે વખતે એમ અહેસાસ બી ના થાય થાય કે આપણે ઉપવાસ કરીને બેઠા છે હવે પણ હવે જેમ ધીરે ધીરે આમ ઉંમર થવા લાગી ને એ પ્રમાણે એમ થાય કે અરે હવે તો ઉમર થઈ ગઈ છે ના તો જરાકમથું આપડે ખાધું છે ને હવે તો એમ લાગશે કે ચપ કરાવવા લાગશે આ થશે એટલે આમ મજા તો બહુ આવે કરવાની પણ હવે શરીરના સાથ આપે એવું
ઇ ના બરાબર છે ઉપવાસ કરવા અને સાથે ગરબા રમવા એ એક ચુનતીભર્યું જ કાર્ય છે કેમ કે ઉપવાસ કર્યો પ્લસ આપડે આખો દિવસ કામ કર્યું હોય એટલે આપડે શું
એક પેલું એક્ઝોસ્ટ થઈ જઈએ એમ આપણું પૂરું શરીર એકદમ છે ને એ થઈ ગયું કારણ કે એક તો આપણે જોબ કરતા એટલે નવ કલાક દસ કલાક જે પ્રમાણેના ઓફિસમાં ટાઈમ કવાનું હોય કામ ન પત્યું હોય તો એકાદ કલાક એક્સ્ટ્રા બેસીને કરવું પડે એટલે એમાં બહુ શરીર એવું થાકી જાય ને પછી ઈચ્છા તો બહુ થાય જઈને જોવાની બી થાય પણ અમુક વા પેલું કેહેવાય ને જોતા જોતા છોકરા છોકરીઓ છોકરાઓાન્સ કરતા હોય ગરબા કરતા હોય ને એ બી જોતા જોતા આમ ઝોંકા બી આવતા હોય પછી એમ થાય કે હાઈ ઘરે જઈને ઊંઘી જવું એમ લાગે એટલે અમે એકાદ બે કલાક નીકળી જાય એમ તો જો સમાન કરવામાં પણ એના પછી હવે શરીર ના આપે પછી સાથે એવું
હમ એ તો છે બાકી મારું કેવું છે મને ગરબા વાગે ને એટલે મારા અંદર તો મન નાચવા જ લાગે મને ગરબા એટલા પ્રિય ઘરમાં રમું કે ના રમું સાંભળવાની મને બહ મજા આવે સાંભળું એટલે અંદર થી મન નાચવા જ લાગે બીજાને જોવું તો મારી પણ ઈચ્છા થાય એટલે જો એવું કઈ હોય તો હું પણ સાથે રમવા લાગી જાઉં ક્યાંક રમાતું હોય એવું હોય તો
અને તમે તો જોઈ જાઓ હવે તો આપડ ગુજરાતમાં જેટલી ગરબાની બધુંનું જેમાં બધાને એક્સાઈટમેન્ટ હોય ને હવે તો મેં જોયું છે કે ફોરેન કલ્ચર્સમાં બી બહુ જ હોય છે મારે એક દૂરના ઓળખીતા છે એ લોકો છે ને ત્યાં જોવે ને તો તમે ક એ બે ચાર જણે મારા ફ્રેન્ડ્સ બી છે કોઈ કેનેડામાં છે તો કોઈ ઓસ્ટ્રેલિયામાં કોઈ ન્યૂઝીલેન્ડમાં તો કોઈ લંડનમાં બી છે બાપા હું એ લોકોને જોઉં છું ને આપણા તો અહીંનો તો કહીએે જ નહીં ત્યાં આટલો મોંઘું હોય કપડાં ન કપડા ત્યાં કેટલા મોંઘા પણ તોય દર વર્ષે હું જોઉં ને તો નયા ચણિયા છોડી નયા આઉટફિટ અને એની સાથે સાથે આ લોકો તો એટલા મોડા મોડા સુધી ગરબા કરતા મન તો એમ થાય કે આલા હું જ અહીં એવી છું કે હવે હું નથી કરતી કે ઓછું કરવા લાગી છું મારા ત્યાંના ફ્રેન્ડ્સને હું જોઉં છું કે ભલે ગુજરાત છોડીને ગયા છે ને ત્યાં રહે છે પણ એ લોકો મારા કરતાં વધારે ત્યાં નવરાત્રિ એન્જોય કરતા હોય
હમ ફોરેનમાં પણ આપણું અહિયાયાનું કલ્ચર ઘણું એક્ટિવ છે એમ કે એ તો ચાલે કે ઈન્ડિયા કરતા હવે બહારની બહારના દેશોમાં આપણું ઈન્ડિયન કલ્ચર વધારે ને વધારે એક્ટિવ થાય છે
હમ
એક એવું ખોટું નહીિ
સાચચી કીતોું
હમ
હા એ પણ હવે તો એમ
પ્રિય તહેવાર પણ નવરાત્રી જે એમ
હા મમને તો નવરાત્ર્રી અને દિવાળી દિવાળી બી બહુ જ ગમે દિવાળી નવરાત્રિને તો મેં તમને કીધું જ કે કેમ ગમે મને પણ દિવાળી મને એટલે ગમે કે એક તો છે ને આપણા ગુજરાત જ એક એવી જગ્યા છે કે ત્યાં ગુજરાતમા પંદર દિવસની રજા મળતી હોય દિવાળી પર બકા તો ઓફિસમાં બી જો એટલીસ્ટ એકાદ અઠવાડિયાની રજા તો આપણને આપી જ દે એમ પણ આમ બાકી બધી જગ્યાએ જવઓ ને તો દિવાળી શું છે કે આવે અને જાય આમ બે કે ત્રણ દિવસ સાઉથ તો દિવાળી આમ સેલિબ્રેટ જ નથી કરતા મેં એવું જોયું છે, અને ઘણા લોકો મારા ફ્રેન્ડ્સ લોકો ત્યાં અત્યારે જોબ કરે છે કોઈ છે. આમ તે તમિલનાડુમાં બેઠું છે મતલબ ચેન્નઈ કે બેંગ્લોર તો એ લોકો મને કહેતા હોય છે, કે ત્યાં અહીંયા તો દિવાળી બી ક્યારે પતી જાય ને કશું જ નહીં ખબર પડતું ત્યાં હા એટલું છે. કે એક મારી ફ્રેન્ડ છે મૈસૂર રે ને તો એ મને એમ કે ત્યાં નવરાત્રી બોવ સારી થાય પણ નવરાત્રીમાં ગરબા ના થાય. ત્યાં નવરાત્રીમાં એટલે કોઈક બહુ મોટું ટેમ્પલ છે આમ ચડીને જવું પડે પહાડ ટાઈપનું જેમ આપણા અહીંયા અંબાજી છે, એમ એવી રીતના તો એ લોકો કે કે એના લીધે છે ને ત્યાં નવરાત્રીમાં નવ દિવસની રજા આપી દે છે એ લોકો. પણ દિવાળીમાં આમ કેવું કે આજે દિવાળી છે ને આજનો દિવસ રજા ને બીજે દિવસથી તમારે કામ કરવાનુ પણ જે આપણા ત્યાં પેલુ કહેવાય ને કે એકાદશી ના દિવસથી દીવા પ્રગટાવાનું ચાલુ થાય. પછી વાઘ બારસ જે લોકો ધંધો પાણી કરતા હોય એ લોકો ધનતેરસના દિવસ પૂજા કરે પછી કાળી ચૌદસ પર નહીં પછી ચોપડા પૂજન બી કરે દિવાળીને દિવસ એ પછી જે બેસતું વરસ ને એ બધું ચાલુ થાય. એવી રીતના મેં દિવાળી કોઈ બી જગ્યાએ કોઈને એન્જોય કરતા નહીં જોયા. જે આપણા ત્યાં ગુજરાતમાં થતું હોય છે દિવાળીનું એન્જોયમેન્ટ લિટરલી કોઈ જ નથી કરતું એવી રીતના મેં તો એમ જોયું છે કે ઘણા બધી જગ્યા એવું છે કે દિવાળી પતી ને એટલે દિવાળી ના બીજા દિવસે એ લોકો અશુભ દિવસ ગણે પછી એ દિવસે કશું જ ના કરે અને આપણે એ તો પડતો દિવસ હોય ત્યારે અમુક અમુકવાર બાકી પડતો દિવસ નહી હોતો તો આપણેે લોકો એ બીજે જ દિવસે બેસતું વર્ષ ગણતા હોઈએ. પણ આ તો પડતો દિવસ હોય કે ના હોય એ લોકો બીજા દિવસે એને શુભ જ ના ગણે. અને પછી શું છે કે આપણે હમ.
હે એવું દિવાળી પછી એક ખાલી દિવસ આવે છે એમાં લોકો કઈ કરતા નથી હોતા બે સતા વર્ષનો દિવસ દિવાળી પછીના દિવસ છોડીને
ના પણ પહેલા એવું નહોતું ને હવે આ તો થોડુંક આમ ધીરે ધીરે ધીરે ધીરે આમ બધા કેલેન્ડરોમાં એવું જોવા મળે છે કે હવે બધા તહેવારો બે બે દિવસના થઈ ગયા છે. બપૂરથી ચાલુ થાય ને બીજે દિવસ બપોરે પતે એટલે ઘણા લોકો આગળના દિવસે ગણે તો ઘણા લોકો પાછળના દિવસને ગણે. અને આ પડતો દિવસ ને બધું આમ પેલા મને નાનપણમાં યાદ છે કે આમ બે દિવાળીને બીજો દિવસ એટલે બેસતું વરસ થઈ જતું હતું બહુ આમ રેર કેસમાં એવુંં સાભળવા મળતું હતુ, કે કે આજે પડતો દિવસ થયો છે પણ હવેના જે પંચાંગ કે જે આ કેલેન્ડર્સ નીકળે છે એમાં તો દર વખતે એવું જ હોય છે કે દિવાળીને બીજો દિવસ એટલે પડતો દિવસ પહેલા એટલું બધું નહોતું હોતું મને જ્યાં સુધી યાદ છે, એમ
ના નતું આ અત્યારે જ આવું બધું આવ્યું છે ખાલી દિવસ ગણવામાં આવે છે, એને પછીના દિવસે બેસતું વર્ષ ઉજવામાં આવે છે.
સાચી વાત છે. હમ પછી બાકી તો જાત જાતના નાસ્તા ને બધું બનાઈ એટલે મજા આવે આમ ખાવાની